કઈ નઈ મજામાં.
તો મિત્રો વેકેશન કેવું ચાલી રહ્યું છે?
સારું. ચાલી રહ્યું છે.
આવાજ આવતો હશે મારો.
હા આવે.
હા મિત્રો તો આપણે એક ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છે, તો તમારી પાસે સમય છે.
હા, જણાવું.
હા, તો મિત્રો ટોપિક નું નામ છે ગામ અને શહેરી નું જીવનની તુલના વિશે તમને કોઈ ખ્યાલ હોય તો જનાવો ને.
હા ગામ અને શહેર મ-માં આપણે તુલના કરવા જઈએ તો ગામમાં એટલે કે વસ્તી ગામમાં ઓછી હોય છે ને શહેર મુતાબિક શહેરમાં તો વધુ જ હોય છે. પર્યાવરણ જોવા જઈએ તો ગામ ગામનું સ્વચ્છ અને શાંત પર્યાવરણ હોય છે, ત્યાં આપણને રહેવું ગમે છે. જ્યારે આપણે શહેરમાં જઈએ તો ત્યાં પ્રદુષણ પછી વધતી વધારેને તે પેલું ઘોઘાટ હોય છે. એના લીધે આપણને ત્યાં રહેવું ગમતું નથી પેલું સબ ફોગેસન સપોગેશન થઈ શકે છે. પછી રોજગાર જેવું મુખ્યત્વેવા જઈએ તો તં ગામડામાં તો આપણને ખેતી છે અને શહેરમાં જવા જઈએ તો ઉદ્યોગ પછી વેપાર અને અન્ય સેવાઓ જેવી છે રોજગાર. રોજગાર માટે એમાં એવું છે કે ગામડામાં દરેક વ્યક્તિ એ ખેતી પર નિર્ધારિત છે. અને બીજા કોઈ હોય એ એમાં સપ્લાયર હોઈ શકે એ કઈ એ હોઈ શકે છે જ્યારે શહેરમાં એ લોકો પોતાનું બિઝનેસ કા તો ઉદ્યો, એ વેપાર એવું કરતા રહે છે. પણ વ્યવહારીક જે જે તો આપણે ગામડામાં મર્યાદિત હોય છે. મર્યાદિત હોય છે અને આપણે એમાં ક્યારે બસ ક્યારેક આવે, ક્યારેક ના આવે એ એવી બધી સુવિધા હોય છે. જ્યારે શહેરમાં સારી સુવિધા હોય છે. જેમ કે રેગ્યુલર ટાઈમ પર બસ આવે છે, આપણી સપ્લાય એવું બધું ચાલી રહી છે અને શિક્ષણ, શિક્ષણમાં આપણે જોવા જઈએ તો ગામડામાં બધા ગામડામાં એક ગામડામાં એક સ્કૂલ જેવી હોય છે અને શહેરમાં દસ થી પંદર જેવી સ્કૂલ હોય શે. જ્યાં ગામડામાં ઓછી શૈક્ષણિક સંસ્થાઓ એ વધારે કોલેજો જોવા મળે છે. પછી આરોગ્ય માટે, આરોગ્ય માટે ગામડામાં કયાક જગ્યાએ તો હોસ્પિટલો હોતા નથી અને આરોગ્ય સેન્ટર આપેલા હોય છે તા અન્ય વસ્તુ કઈ હોતી નથી. જયારે શહેરમાં સારી આરોગ્ય સુવિધા હોય છે અને દસ થી પંદર જેટલા હોસ્પિટલ વધુ હોસ્પિટલ હોય શે અને સારી સુવિધાઓ મળી શકે છે. એટલે આ તુલનાઓ છે જેમાંથી આપણે જીવનશૈલી જોવા જઈએ ગામડામાં તો પછી સરળ અને શાં એટલે કે આપણે ગામડામાં શાંતિથી રહી શકીએ, પછી આપણે ગા ગામડામાં જોવા જઈએ તો વધારે પડતા બુજુર્ગ, વૃદ્ધ માણસ હો આપણને ફિટનેસ વાળો દેખાશે અને જે શહેરમાં જોવા મ એ લોકોની ફિટનેસ હોતી નથી. કેમકે એ લોકો બહાર ચાલવાને બધું પસંદ કરતા નથી. જયારે ગામડામાં બધા ખે ખેતી પર નિર્ધારિત હોય છે એટલે વૃદ્ધ માણસો પોતાની ફિટનેસને જાળવી રાખે છે. પછી ખર્ચો ખર્ચો ગામડામાં ઓશા આવે છે કેમકે પોતે ખેતી કરે શે એટલે અ અનાજ કે પછી ફળ કે પશી શાકભાજી એવું બધું ઘરેથી મેળવી શકે શે અને બીજું જોવા જઈએ તો આપણે શહેરમાં શહેરમાં આપણને ખર્ચો વધુ થઈ શકે શે કેમ કે વેચાતું લેવા, ખાવાનું પછી, શાકભાજી વેચાતું લેવા પડે છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે બધું વેચાતું લેવા પડે શે. એ બધું આપણે જોઈ શકીએ શે. એટલે તમને આના પરથી કઈ કેશું?
હા તમારી વાત ખુબ જ સાચી શે કે ગામ અને શહેરી વિસ્તારમાં મોટા ભાગે તફાવત જોવા મળે શે. તો હું તમને જણાવું છું કે આપણે જોવા જઈએ તો કામ ધંધામાં ખૂબ જ તફાવત જો મળે શે એટલે કે ગામડામાં મુખ્ય આધાર ખેતી કે પશુપાલન કે મજૂરી હોય શે અને શહેરમાં મોટા ફેક્ટરીમાં કે વેપારી કે નોકરી કરતા હોય શે અને તેમની આવક વધુ હોય શે અને ગામડાની લોકોની આવક પણ ઓછી હોય શે અને આપણે ગામડા અને શહેરમાં ખર્ચ જોવા જઈએ તો ઘરમાં જ શાકભાજી કે દૂધ કે બધી વસ્તુ ગ ગામમાં મળી જતી હોય શે અને પોતાના ઘરે પણ હોય શે અને શહેરમાં જઈએ તો આપણે મકાન પણ ભાડું લેવું ભાડે લેવું પડે, ટ્રાન્સપોર્ટ નો ખર્ચો હોય, સ્કૂલની ફી પણ મોંઘી હોય છે, પગારનો મો મોટો ભાગનો ખર્ચ જતો રહેશે હવે હોય તેથી આપણને ખુબ જ તકલીફ પણ પડતી હોયશે આ પ્રકારનું હોવાથી અને આપણને રાત્રે ગામડામાં સુરક્ષા હોય સુરક્ષા જોઈએ તો આપણે બારનું ખુલ્લું જ હોય પણ ગુના ખુબ જ ઓછા હોય. અને સિટીમાં કે શહેરમાં સીસીટીવી હોય તો પણ મોટા પ્રમાણે ચોરી થતા જોવા મળે છે અને આપણે જોવા જઈએ તો સરકારી નોકરીની તો ગામડામાં ઓછી હોય શે અને કોઈ પણ નોકરી માટે શહેરમાં બધું હોય શે એટલે સ્ટાર્ટઅપ જેવા અલગ અલગ હોય શે અને જોવા જઈએ તો ગામ શાંતિ અને સંબંધો ખુબ જ સારા હોય છે જ્યારે જ્યારે આપણે શહેરમાં જોવા જઈએ તો સંબંધો અને શાંતિ જળવાતી નથી શહેરમાં વધુ પૈસા ખર્ચા ત્યારે ગામડામાં પૈસા ઓછા ખર્ચાય છે તેથી આપણે હંમેશા ગામડાનું જીવન જીવવું જોઈએ ગામડામાં હંમેશા હવા કુદરતી હોય છે જ્યારે શહેરમાં હવાનું પણ પ્રદુષિત હોય છે એટલે કે ગામ શહેરમાં ખુબ જ મોટા પાયે પ્રદુષણ જોવા મળે છે કચરો ગમે ત્યાં ફેકેલો હોય છે અને ત્યારે ગામડું છોછ હોય છે જ્યાં પંચાયત પણ ગામડુંની રખાવળ કરતો હોય છે. અને આપણે હંમેશા ગામડામાં રહેવું જોઈએ કેમ કે ગામડાની સુંદર હવાથી આપણે સ્વાસ્થ્યને કોઈ અસર થતી નથી જય્યારે આપણે શહેરમાં રહી છીએ ત્યારે આપણે સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં અસર થાય છે. પણ અમુક ઘણા બધા ફાયદાઓ શહેરમાં પણ છે જો આપણે શહેરમાં જઈએ તો તો આપણે રોજગારી ઝડપથી મળી શકે છે કોઈ પણ આપણે સ્કૂલમાં ઉઊંચ શિક્ષણ માટે શહેરમાં જવું પડે છે તો હાલના સમયમાં જો તો ગામના મોટા ભાગના લોકો ગામમાંથી કોઈ પણ વેપારી માટે કે ધંધા માટે કે કોઈ પણ રોજગારી માટે કે ભણતર માટે શહેરી તરફ સ્થળાંતર કરે છે પણ આ અંગે સરકારે વિચારણા કરવી જોઈએ. કે ગામડામાં જ બધી સુવિધા મળી રહે એ પ્રકારનો કરવો જોઈએ તો આને આગળ લઈ જતા તમે શું કહેવા માંગો.
હા. તમે કહ્યું એ સાચી વાત છે. ગામડાને વિકાસમાં લાવવા માટે થોડા સરકારે એના પર પગલાં ધરવા જોઈએ જેમ કે ગામમાં ટ્રાન્સપોર્ટેશન માટે બસનું રેગ્યુલર ટાઈમ આપવું જોઈએ એનાથી ગામડાના જે લોકો છે. નું ટ્રાન્સપોર્ટેશન એકથી બીજી જગ્યાએ કરી શકે એટલા માટે યોગ્ય ટાઈમ પર બસ કે અન્ય સાધનો વાહનો આપવા જોઈએ પછીથી આરોગ્ય માટે આપણે દરેક ગામમાં એક આરોગ્ય સેન્ટર આપવા જોઈએ જેથી બધા ન ચેકઅપ કરી શકે અને જો આરોગ્ય સેન્ટર પર જે કોઈ ચેક ન કરે તો વરષમાં દરેક દરેક માણસને વરસમાં એકથી બે વખત ચેકઅપ કરાવવા જવું જ પડે જેથી કોઈ હો જે બીમાર ના લાગે અને એમાં કોઈ આરોગ્યની ખામી આવે તો એ આરોગ્ય ની તે વૃતિ બતાવી શકે જેનાથી એને કઈ હો જે પ્રોબ્લમ હોય એ નીકળી આવે અને એના પર કાર્ય થાય હું ઘણા જોયા છે કે જે પેલા આરોગ્યમાં આરોગ્યમાં સ્વચ્છ લાગે છે બાકી એના અંદર કઈક પ્રોબ્લેમ હોય છે અને જોતા નથી પછી આગળ જતા એ લોકોને પ્રોબ્લમ થાય છે અને એ લોકો મૃતદેહ પામી શકે છે એ લોકોનું આયુષ્ય ઘટી શકે છે એ છે બાકી આપણે જોવા જઈએ, તો ગામડા અને સહેરમાં આયુષ્યમાં જોવા જઈએ તો ગામડાના લોકોમાં આયુષ્ય વધા રે હોય છે. જેવું કે એસીથી નેવું વર્સે આ ગામડાના વૃદ્ધ માણસો ચાલી સકે છે. જ્યારે આપણા શહેરમાં જોવા જોઈએ તો, એ લોકોનું આયુષ્ય ઓછું જેવું લાગે છે. કારણ કે ગામડામાં બધું કુદરતી અને તે પેલું સાદું ખોરાક ખાવાનું રહે છે. જ્યારે શહેરના લોકો છે, એ લોકો બધા ફાસ્ટ ફૂડ, જેમાં કે તે પેલો આપણે તે ચરબી જેવી વસ્તુ આવે છે, એનાથી આપણને ફુલાવો જેવા આવે છે. અને ગામડાના લોકો ફીટ હોય છે, શહેરના લોકો જાડા જેવા હોય છે. પછી જોવા જઈએ તો એનાથી શહેરના લોકોને હાર્ટ એટેક જેવી ટ્રબલ આમ આવી સકે છે, જયારે ગામડાના લોકોને આવતી નહીં. એને એ લોકોમાં શહેરના લોકો આગળ જતા ચાલી શકતા નહીં. એ લોકોને વ્હીલચેરનો ઉપયોગ કરવા પડે છે, જયારે ગામડાના લોકો છે એ લોકો ચાલી સકે છે, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એ લોકોનું પેલું ચાલી ચાલી શકે છે. તમે એના પરથી કઈ કેશો?
હા, તમારી વાત ખુબ જ સાચી છે. હું તમને જણાવું છું કે ગામડામાં રહેવાથી આપણને મોટા પાયે ફાયદો થાય, એટલે કે આપણો ખર્ચ પણ ઓછો હોય ઘર આપણું પોતાનું હોય એટલે ઘર લેવું ન જોઈએ અને ખેતી પણ આપણા ઘરે જ કરતા હોય, એટલે અમુક આવા ખર્ચા ન રેય, અને આપણે જોવા જઈશું તો આપણને ગામડામાં રહીને તાજો ખોરાક અને ચોખ્ખો હવા મળે છે. જેથી આપણે કોઈ પણ પ્રકારની બીમારી પણ થતી નથી, અને શાંતિ અને ઓસુ ટેન્શન હશે ગામડામાં રહે, કેમ કે હોર્ન ને ટ્રાફિક ના હોય, દોડધામ નહીં ચાલે, તેનાથી કોઈ પણ બીમારી ન રહે. અને ગામડામાં રહેવાથી સંબંધો મજબૂત થાય છે. આપણું આખું ગામ કુટુંબ જેવું હોય છે. અને સે બાળકો પણ સલામત રહે છે. અને આપણું જીવન મહેનતવાળું જીવન હોય છે, અને આપણે ગામડામાં રહીને તહેવારની પણ મ સાચી મજા માની શકીએ છીએ. અને આપણને સુરક્ષા પણ રહે છે. અને આપણે શહેરમાં રહીએ તો આપણને ઘણા બધા ગેર ફાયદા પન હોય છે, એટલે કે ખર્ચમાં પણ વધારો થાયશે. આપણે ઘર ભાડો કે લાાઈટ બિલ રહેેવા જમવાનો ખર્ચ મોટા પ્રમાણમાં થાય, અને ટ્રાફિકની સમસ્યા વધારે હોય છે, જેથી આપણને સમયનો પણ બગાડ થાય છે. અને પ્રદુષણ આ મોટા પ્રમાણમાં થાયશે. શહેરમાં ગાડીના અ અવર જવર ફેક્ટરીનો ધુમાડો ખરાબ હવાના કારણે મોટા પાયે તકલીફો પણ આપણને થાય છે. તો તમારો ખૂબ ખૂબ આભાર.